હલો.
હમ્મ, બોલો.
જમિયા?
ના બાકી છે.
બાકી છે તમારે તો પાછું લેટ હોય છે નહીં?
હમ્મ.
ઈ બરાબર છે. ત્યાં તો મોસ્ટલી ઘણા બધાને લેટ જ જમવાનું થઈ ગયું છે હવે. જાણે દસ અગિયાર વાગ્યાનો ટાઈમ થઇ ગયો જમવાનો.
હા, બરાબર છે.
કે ખરેખર તો લોકો કેઈ છે ને પેલા શું કેવાય આપડા ગયડા લોકો બી કેતા હતા કે સાત વાગે જમી લેવું જોઈએ.
હ હવે એ શક્ય જ નથી કેમ કે આ પહેલાંના લોકો અહ વહેલાં ફ્રી થઈ જતા તા હવે તો અહ બધા ઓફિસ થીને કામ પરથીને બધા નવ વાગ્યા પછી તો આવે છે.
હમ્મ, સાચી વાત છે. એટલે પેલા પેલા લોકો સાત વાગ્યા માં જમીને એક બે કલાક લોકો સાથે ગપ્પા મારી
હા નવ દ હા નવ દસ વાગે સુઈ જતા હતા.
ચી વાત છે. જયારે હવે આટલી બધી સુવિધાઓ છે આટલી બધી ટેકનોલોજી છે તો પણ આપડી પાસે અત્યારે ટાઈમ નથી.
હા, સાચી વાત છે.
હે ને જયારે સવારે કેવું છે કે તમે જેવા ઉઠો છો ત્યારથી લઈને ભાગા ભાગી જોય છે. બરાબર.
પણ હવે શું રાતના મોડા સુઈએ છીએ એટલે સવારે ઉ ઠવાનું બી લેટ થઈ જાય છે પેલા લોકો પાંચ વાગ્યા માં ઉઠી જતા હતા તો એ લોકોને એવું લાગતું તું કે આમ આઠ વાગે તો તો એ લોકોને એમ થાય કે જાણે બપોર થઈ ગઈ.
થઈ ગયું.
તા આપડે આઠ સાડા આઠ નવ વાગે તો ઉઠીએ છીએ.
હા, સાચી વાત છે. હવે તો આઠ વાગ્યા સુધી આઠ આઠ વાગ્યા ઉ ઉઠવા વાળાને તમે સાડા સાતે બી ઉઠાડી દો તો એને જાણે એમ થઇ જાય કે આજે ઊંઘ જ નથી થઈ. એટલું આપડે ઈરિટેશન થઇ જાય છે. એટલા હેરાન થ તો હોએ છે. જેમ કે મારું કઉં તમને તો હું મારો પણ એક એવો ટાઈમ હતો કે હું જયારે એક ટાઈમ હતો કે અગિયાર બાર વાગ્યા સુધી સુતો તો. હવે કેવું છે કે ઉંમરની સાથે સાથે આ બધી વસ્તુમાં પરિવર્તન આવ
આવતું જ હોય છે તો અમે ડેલી રૂટીનમાં થોડું થોડું તો પરિવર્તન આવે જ છે પેલા મારે બી એવું થું છો કરા સ્કૂલ જતો તો ત્યારે સાડા પાંચ છો વાગે ઉઠી જતા હતા અને અહ સાત વાગે એની વેન આવી જતી તી તો એ જતો રહેતો હતો. પણ હવે તો શું છે એ કોલેજમાં છે તો એને અહ અને અમે એ હોસ્ટેલમાં છે બાર એટલે અમે લોકો બે જણા જોઈએ છીએ તો પછી અમે લોક કો અમને મન થાય ત્યારે જ ઉઠીએે છીએ.
હમ્મ, હમ્મ બરાબર છે બરા
તો લેટ ઉઠીએ રાતના વેલા સુઈ ગયા હોય તો વેલા ઉઠી જઈએ એવું.
બરાબર છે બરાબર છે. હા, એ વાત તમારી સાચી છે. હવે જેમ કે મેં તમને કીધું કે બાર વાગ્યે ઉઠતા હતા. હવે એની જગ્યાએ આજે અઅ હું આઠ વાગે કે નવ વાગે ઉઠું છું પણ હજી અંદર થી એવું થયા રાખે કે હજી થોડું વેલું ઉઠવાની કોશિશ કરીએ, હજુ થોડું વેલું ઉઠવાની કોશિશ કરીએ. પણ થાય કેવું કે આપડે રાતના દસ અગિયાર વાગે જમતા હોય એટલે અડધો એક અ કલાક વોક કરીએ કે આમ તેમ એમ કરતા કરતા બાર તો ડેલી વાગી જ જતા હોય છે આપ
હમ્મ. અત્યારે રૂટીન બધાનું એવું છે
કે મેક્સિમમ બધાને અગિયાર જેવું તો કામ પતાવતા પતાવતા જ થઈ જાય છે તો થોડું ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીયે આ તે તો બાર વાગી જ જાય છે તો પછી બાર વાગ્યા પછી તો કેવી રીતે અ બાર વાગે સુઈએ ને સવારે પાંચ વાગે તો આઈ ડોન્ટ થિંક સો કે કોઈ ઉઠી શ
હા. ના ના એ વસ્તુ હવે તો પોસિબલ નથી. શક્ય જ નથી. કારણ કે બાર વાગ્યે તમે સુુઓ એટલે આપડી બોડીને કેવું છે આપડા શરીરને કે જે આખા દિવસ કામ કર્યું હોય આ તે પ્રમાણે આપણા શરીર ને સાત થી આઠ કલાકની ઊંઘ જોઈતી હોય છે. બરાબર છે? હવે જેમ કે તમે બાર વાગ બે સ્કો છો અને અને પાંચ વાગે કદાચ ઉઠી બી જાઓ છો તો એમાં તમારા બોડીમાં એટલી એનર્જી નથી રેતી જેટલી તમને આઠ કલાક સુવામાં મળે છે.
હાઅ.
અને એવું છે અને આમાં કેવું છે પાછું એક બે વસ્તુ આમાં ઇફેક્ટ કરે છે. જેમ કે તમે સિટીમાં શહેરમાં હો તો તમારે જે આ ઊંઘ છે બાર વાગે સુવાનું ને આઠ નવ વાગે ઉઠવાનું તમારી એજ વસ્તુ ત્યાં ચાલુ રહે છે પણ જો તમે આજ વસ્તુ તમારે ગામડામાં હોવ તમે બાર વાગે પણ કદાચ સુવો ઓ ને તો સવારે પાંચ છ વાગે તમે એકદમ એનર્જેટિક
હા, ફીલ કરી શકો છો. કેમ કે ગામડાની હવા શુદ્ધ હોય છે ને અને
હા.
શહેરમાં તો અઅ પોપ્યુલેશન ને પોલ્યુશન ને એટલું બધું હોય છે ને કે આપડે સર્વાઈવ કરવું બી બો મુશ્કેલ છે.
હા, બિલ બિલકુલ સાચી વાત છે. જેમ કે અ મેં તમને કીધું કે આપણે ગામડામાં ઉઠી એ તો ત્યારે તમને પાંચ કલાકની ઊંઘ જે હોય છે એકદમ એના માટે ઇનફ થઈ જાય છે બોડી માટે ને તમે આખો દિવસ એકદમ સ્ફૂર્તિ વાળો દિવસ રહેતો હોય છે. હવે ત્યાં શું છે કે આપડે અઅ ગામડામાં તો જેમ કે ઉનાળો ચાલતો હોય તો મસ્ત છત ઉપર સુતા હોઈએ છીએ અને જે ખુલ્લી અ ખુલ્લા આકાશ નીચે આપણે સૂતા હોઈએ. એટલે એ બધી એક મજા એની કઈક અલગ છે. એટલે આપને ઊંઘ આવામાં પણ ટાઈમ નથી લાગતો જયારે શહેરમાં કેવું હોય છે કે ક્યારે ક્યારેક તો તમારે ખબર નહીં શું એવું હોય છે કે તમને ઊંઘ પણ નથી આવતી.
સિટીમાં તો એસી વગર તો ઊંઘ જ નથી આવતી એ આપડે અ કદાચ ઉનાળો હોય ત્યારે તો ઠીક પણ શિયાળામાં બી એવું થાય છે કે બધા રૂમ પેક હોય છે તો ગરમી લાગે છે તો અ કલાક અડધો કલાક એસી ચાલુ કરવું જ પડે છે.
હા સાચી વાત છે. હવે જેમ કે આપડા અહ ગુજરાત માં અમુક અમુક જગ્યાઓ એવી છે કે હવે ત્યાં અહ શિયાળો ખાલી નામનો જ રહી ગયો છે. જો ઠંડી લાગે તો લાગી એવું છે ઠંડી પડી તો પડી પણ બાકી હવે તો બારે મહિના અહ સૂર્ય નો તાપ એટલો ને એટલો હોય છે.
હા, એજ તો એટલે તો અહિયાં એવું છે કે અહ ગ ઠંડીમાં બી ગરમી લાગે છે. અને પાછું આપડું ઘર સિટીમાં તો આખું પેક હોય છે તો એના લીધે ઠંડક ઘરમાં પ્રવેશી બી ન થી શકતી.
હા.
એના લીધે આ પણ ને એવું લાગે છે. કે ગરમી લાગે છે ગરમી લાગે છે. અને ગરમી ના લીધે ઊંઘ પણ નથી આવતી. તો એના માટે આપડે અડધો કલાક કલાક એ સી ચાલું કરી દઈએ તો તો ઊંઘ આવી જાય છે. અને હવે કેવું છે કે અહ એ સી ની આદત પડી ગઈ છે. કે એ સી વગર આપણને ઊંઘ જ નથી આવતી.
હા, આ બધા અમુક જે આપડી અત્યારે જે સુવિધાઓ છે જેમ કે એ સી છે
થઈ ગયું છે. કે ડેલી રૂટીનમાં આપણને એ સી જોએ છે. અમુક વખતે હા જેવું કે ગામડામાં આપડે એમ નેમ એમને બેસેલા હોય બહાર ખાટલા નીચે ને એ તો આપણને પંખા ની બી જરૂરત નથી પડતી અને સિટીમાં તો આપડે પંખા વગર તો રહી જ નથી શકતા.
ના એ તમારી બહુ જ અહ સાચી વાત છે જેમ કે આપડે ગામડામાં હોઈએ તો તમાર એક ખાલી એક લીમડાનું તે વડ નું ઝાડ હોય એટલે તમારા માટે બધું જ આઈ ગયું એ સી ને ને પંખો પણ એ થઈ ગયો તો તમારે કે એના નીચે તમે બેઠા હો છો ખાટલા પર એ તમે મસ્ત ત્યાં ટાઈમ નીકાળી શકો છો તમને શાંતિ થી ઊંઘ પણ આવી જાય છે. ત્યારે હવે આપડે તો જે શહેરી જીવન એવું થઈ ગયું એટલે હવે તો આ વસ્તુ કોઈ કરી પણ નથી શકતા. જો કરવા ઇકછે તો પણ ના થઈ શકે આ વસ્તુ.
હા, સાચી વાત છે.
એટલે એવું છે કે હવે તો કેવું છે અત્યારે ઉનાળાના હવે છે અમુક છેલ્લા દિવસો રહ્યા છે હવે ચોમાસું ચાલુ થઈ જાય એની હવે રાહ જોઈ રહ્યા છીએ. તે તો ગરમીનો હવે જે એનો સમય છે પૂરો થઈ જાય કારણ કે બઉુ થાકી ગયા ન
હા, બહુ જ ગરમી પડી છે આજે આ વખતે તો ફોર્ટી ફાઈ ઓફ જાય છે. હવે હવે તો કેવું છે કે હવે તો ફોર્ટી ફાઈ તાપ જશે ને તો આપડે રાહી પણ નહીં શક કે કે કેટલી ગરમી પડે છે બહાર નીકળવું મુસીબત થઈ જાય છે. અને બપોરના ટાઈમે તો તમે જુઓ કેટલો તાપ લાગે છે જાણે આપડી ચામડી બળવા લાયગી છે.
હા, ખરેખર એટલે બહુ, એટલે બહુ જ તાપ છે. જેમ કે અમદાવાદ જે સિટીમાં તો સખત ગરમી પડે છે. તમે જો ગુજરાત માં લઈ લો કે આમ વાપી, વલસાડ એ બાજુ ના જે અ શહેરો છે, ત્યાં અને આ બાજુ અમદાવાદની છે, એમાં બહુ અ ઘણો બધો ડિફરન્સ છે. કારણ કે કે વાપી, વલસાડ એ સાઈડ આપને એટલી ગરમી નથી લાગતી હોતી. બરાબર. એજરીતના તમે સૌરાષ્ટ્રમાં આવો કે અમદાવાદમાં છે. ત્યાં તમને ગરમી ખુબ જ
ત્યાં સૌરાષ્ટ્રમાં તો બો જ તાપ પડે છે અમે લોકો તો હ ગરમીમાં તો સૌરાષ્ટ્ર સાઈડ જવાનું ટાળીએ જ છીએ. અમે લોકો શિયાળામાં જ જઈએ. એ સાઈડ કશે બી જવું હોય એટલીસ્ટ મેરેજ હોય ને તો બી અમે લોકો નથી જતા. કાર કે ગરમીમાં રેવાતું નથી ત્યાં બહુ જ ગરમી પડે છે.
સૌરાષ્ટ્રમાં તો ખરેખર બહુ જ ગરમી પડે છે, અને કેવું છે. કે હવે ગરમી ના લીધે જો ત્યાંના લોકો તો આ બધી વસ્તુ થી ટેવાઈ ગયા છે. એટલે એમને એટલો ફરક નથી પડતો તો. તો કારણ કે એ લોકો એટલા ટેમ્પરેચર માં બી બધું
આપડે એ ટેમ્પરેચરમાં રહી નથી શકતા કેમ કે, આપણને એ આપડું રૂ નથી કે આપડી યાદત નથી કે આટલા ગરમીમાં આપણે રહી શકીએ એમ
હા હવે જેમ કે આપણે શહેરમાં, શહેરમાં રતા હોય ઓફિસે અને ઘરે એસી માં રેતા હોય એટલે તમારે ત્યાં આવ ખુબ જ મુશ્કેલ થઇ જાય.
હા સાચી વાત છે.
અને સૌરાષ્ટ્રમાં કેવું છે કે તડકો અને ઠંડી બી ત્યાં જ અ ઠંડી જયારે પડે છે ત્યારે ઠંડી બી ખુબ જ પડે છે. આ બ બંને વસ્તુ ત્યાં વધારે પડે છે અને શહેરમાં એવું નથી હોતું. તું જો શહેરમાં અગર ગરમી પડે છે તો માત્ર ગરમી જ પડશે ત્યાં ઠંડી બી ઓછી લાગશે અને વરસાદ પણ ઓછો પડે છે.
મારે એક કોલ આવે છે.
ઓકે વાંધો નહીં. ચાલો આપ
હા પછી વાત કરીએ આપડે. હા ઠીક છે. ચાલો જય શ્રી ક્ર્ષ્ણ.